હલો
મારો અવાજ આવી રહ્યો છે, તમને
હા, મારા હા આવી રહ્યો છે.
તમારા પર મને ક્લિયર આવી રહ્યું છે, તો તમને આજે હુ, જે શારીરિક ક્રિયાઓ છે. જેમ કે યોગા છે, સ્ટ્રેચિંગ છે. અને જે રમત ગમત છે, તેના વિશે આજે હુ તમને વાત કરવાનુ આપણે જાણીએી કે યોગા આપણા માટે કેટલા અસરકારક અને કેટલો ફાયદાકારક છે. તમે પણ જાણો છો અને હું પણ જાણું છું તો હું એ માનું છું કે. આપણે સવારે ઉઠીને રોજ યોગા કરીએ તો તે આપણા માટે ખુબ સારું છે, અને આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા ફાયદાઓ યોગ આપ જોવા જઈએ, તો ઘણી બધી બીમારીઓનું આપણે નિરાકરણ નિરાકરણ લાવી શકીએ છીએ. અને નિરાકરણ લાવી શકીએ છીએ અને ઘણા બધા ડોક્ટરો પણ આપ મ સલાહ આપે છે કે યોગા સ સબક હો. તેઓ સારા માટે જ કહે છે તો આપણે તો એજ માનીએ છીએ કે યોગા કરીશું સારામાં સારી રીતે. કરી અને જે આપણા શરીર માટે ફાયદાકારક હોય તે રીતના યોગા કરીએ તો તે ખૂબ. સારું કહેવાય તો મારું શું માનવું છે આ બાબતે.
તમારે બજ એજ માનવું છે કે યોગા. સર ખુબ જ કરવી જોઈએ જેના કારણે આપણને. બહુ સારું પણ લાગે છે જો આપણે એવું કરશું તો આપણને હેલ્થ. પણ સારી રહેશે ફિટનેસ પણ સારી રહેશે અને હુંરા. કોને ખુબ જ મોટો ફેનું અને તેને નાતાથી ફોલો કરું છું અને તેની ફિટનેસ આજે પણ ખૂબ જ. સારી છે કે જેના કારણે તેઓ ક્રિકેટમાં બધાથી યંગ ખેલાડી જેવા લાગે અને યંગ. ખેલાડી કરતા પણ વધારે ફાસ્ટ રનિંગ લે છે અને ક્રિકેટ પણ ખુબ જ સારું રમે છે. તેની એજબ મોટી છે પણ તેઓ હમણાં ડે વર્લ્ડ કપ એટલે એસીબી. જીતી હતી અને તે ફિટનેસને કારણે જીતી છે અને યોગા કરવું એ ખુબ જ જરૂરી છે. અને યોગા ના કારણે આપણને ખ ખુબ સારું પણ લાગે છે અને તે ખૂબ જ. છે અને જેના લીધે આપણને. યોગા કે અન્ય વસ્તુઓ કરવા જોઈએ યોગા કરવાથી આપણને ખુબ સારું પણ લાગે. અને તે ખૂબ જરૂરી છે.
મારી વાત એકદમ સાચી જ તો અત્યારે જોવા જેવું અત્યારે જોવા જઈએ તો ઘણા બધા ગેરફાયદાઓ થ્યા છે જેના કારણે એના કારણે ઘણા બધા નુકસાન થાય છે. અત્યારે આપણે જોવા જઈએ તો યોગા કરવા જોઈએ. જેનાથી ઘણા ફાયદાઓ થાય છે. આપણે તમે કીધું તેમ વિરાટ કોહલી છે તેમ એમસ ધોની છે. એ તેઓ રમી રમીને એટલા વરષ થઈ ગયા પરંતુ તેઓ યોગા કરે છે. અને તેઓ શારીરિક કરે છે. તેના લીધે પણણને એવું લાગતું બી નથી કે તેમની ઉંમર આટલી બધી ગઈ હોય અને તેઓ હજી પણ એટલા ફિટ છે કે તેઓ એટલી ફાસ્ટ રન દોડી લેય કે આપણ વધાને જોઓને સ્ટમ્પિંગ નીકળે તો તમે પહેલાથી જ જાણો છો કે તેઓ કેટલું દુનિયામાં સર્વશ્રેષઠ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અને તેઓ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સેકન્ડમાં જેટલી સેકન્ડમાં આપડે વિચારી પણ ના શકીએ. એટલી સેકન્ડમાં તેઓ સ્ટમ્પિંગ કરી દે છે તો તેઓ આ બધું યોગાથી અને તેમની પ્રેક્ટિસ થી સંભવ થય છે. તો આપણે એટલું આપણે શરીરને એટલું મજબૂત અને ફિટ બનાવીએે કે જેથી આપણને આપણને સારી રીતે આપણે કરી શકીએ. તો તમારું શું માનવું છે આ બાબતે?
હા, મારું પણ એજ માનવું છે, કે યોગાથી કરવાથી આપણું મન શાંત રહે અને આપણે આપણે આપણને શરીર સ્વસ્થ રહે, એ ખુબ જ જરૂરી છે. જે યો યોગા કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. અને આપણે પ્રેક્ટિસ ખુબ જ જરૂરી છે. તમે કીધું તેમ પ્રેક્ટિસ કરવાથી જ આપણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. અને આપણે ક્રિકે કેટ સારી રમીએ છે, અને ઈ એના કારણે આપણને ખુબ જ ફાયદા થાય છે. પ્રેક્ટિસ કરવાથી ઘણા બધા અને તે ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ ના કારણે આપ આપણને ઘણી બધી આપણને ફિટનેસ સારી રહે, આપણે રનિંગ કરવો જોઈએ, આપણે ક કૂદવું જોઈએ. અને તે ખૂબ જ જરૂરી છે. એ ખો એ કરવાથી આપણને ફિટ ને અને અન્ય વસ્તુઓ પણ ખુબ જ સારી રહે છે. અને તે ખુજ જરૂરી પણ છે. જો આપણે ફિટનેસ સારી રાખશું, તો આપણને ઘણા પ્રકારને આપણે સુવિધા પણ મળશે, અને આપણને સારું લાગશે. અત અને હું પણ રનિંગ કરું છું પાંચ કિલોમીટર અને તે ખુબ જ જરૂરી છે. જીમ પણ જાઉ છું.
જીમ જવું એજ ખુબ સરસ છે. પરંતુ તમને-તમને કહેવું તો જીમ ના પૈસા બગાડવા કરતા આપણે જો અત્યારે તમે જોવો જ છો કે આપણે ફોન પર જે ટાઈપપાસ કરીએ છીએ. તો આપણે ફોન પર જે ટાઈમ પાસ. કરીએ છીએ. તેમાં આપણે જો યોગાના જે આસન છે, તે શીખીએ સ્ટેપ બાય સ્ટેપ અને તે શીખીને આપણે. ને ઘરે જ બેસીને યોગા કરીએ તો તે આપણા માટે પૈસા ન પણ બચાવ થશે. અને જીભના પૈસા પણ બચી જશે. જો જીમ કોને જવું જોઈએ કે એથલેટ બનવા માંગતા હોય અથવા તો તેઓ આગળ જતા. તા--વેટ લો વેટ ગેઈનમાં કા તો એવું કઈ એન્ટ્રી કરવાનું અથવા બોક્સિંગ. જવાનું હોય પરંતુ આપણે આપણે ડેલી લાઇફ શારીરિક લાઈફ જીવીએ છીએ. પરંતુ આપણે સારી રીતે લાઈફ જીવું હોય અને મેન્ટેન બોડી રાખવી હોય તો આપણે યોગાથી પણ કરી શકીએ છીએ. આપણે જીમના પૈસા ન બગાડવા હોય તો આપણે એક યોગા મેટ લઈને યુટ્યુબ પરથી જોઈને આપણે યોગા કરીશું તો તે આપ ણા માટે ખૂબ ફાયદાકારક બનશે અને આપણે શાંતિ થીયોગ ઘરે બેસીને કરી શકશું. આપણે જોવા જઈએ તો જીવમાં ઘણા લોકો સારા નથી હોતા અને એવું બધું હોય છે. પરંતુ આપણે આપણા ઘરમાં જ. તો આપણે શાંતિ થી યોગા કરી શકશું. તમારે શું માનું છે?
હા તમારી વાત સાચી છે કે આપણ. ને એવી જગા ચૂનવીઈ છે કે શાંતિનીજગા રે આપણને પ્રેક્ટિસ ખુબ. જરૂરી છે--અને તેના તેના કારણે ખૂબ જ જરૂરી છે. અને આપણે એ. એ ખૂબ જ જરૂરી છે. અને પ્રેક્ટિસ ના કારણે આપને અ. આપણને એ ખુબ જ લાગશે અને આપણે સમયસર આપણે કામ પર. સારું કરસુ આપણે ભણવા ફોકસ રે સે અને સવાર સાંજ જીમ કરવું જોઈ, આપણી કેલરી બંધ થશે તો જ આપણે પટલા રહેશો અને સારા દેખાશું જો આપણે એવું ના કરશું તો આપણે શરીરમાં જવ વધી જશે અને તે ખુબ જ જરૂરી છે અને જેના કારણે આપણને એ જ યુઝડ કરવું જોએ એ આપણે ખુબ જ જરૂરી છે કે આપણે એવ ફિટનેસ ખુબ જ રાખવી જોઈએ જેના કારણે કામ પણ સારા થાય અને તે એવું જ કરવું જોઈએ.
વાત એકદમ સાચી છે, અત્યારે જોવા જઈએ તો ઘણા બધા લોકોને સુુગર પ્રેશરને બીમારીઓ વધી રહી છે અને જો તેઓ એક વાર દવા લેવાનું ચાલુ કરે તો પછી તેમને કાયમી જીવન દવા લેતું રહેવું પડે છે જે ખુબ નુકસાનકારક છે તો આપણે સમજવું જોઈએ કે આ બધી દવા લેવાથી કશું થવા નથી, જો આપણે યોગા વોગા કરીશું તો તેનાથી આપણને ફાયદ અને આપણે આ બધા રોગચાળાઓમાં ફસાશું નહી તો તે આપણા માટે સારું રહેશે, લોકો માટે પણ સારું રહેશે તો આ બધી દવાઓથી બચીને આપણે આર્થિક આર્થિક સુવિધાઓ મેળવી શકીશું અને આપણે જો આપણ પૈસા બચી જશે દવાના તો તેનાથી આપણે આગળ જતા કોઈ પૈસાથી આપણેલગ કરી શકીશું કારણ કે તમે જાણો છો દવાનો ખર્ચો કેટલો વધી જાય છે, એક મહિનાની દવાઓ ચાર થી પાંચ હજાર ની આવી છે અને તેવીજ આપણે આખા વર્ષની ગણીએ તો આપણે કેટલા બધા પૈસા દવાઓમાં ખર્ચાઈ જાય છે જો આપણે અત્યારથી આપણા શરીરની હ રાખીું અને યોગા રાખીશું અને ફિટ રહીશું તો ઘઉના બધા ફાયદા થશે તે રીતે આપણે સમજવું જોઈએ કે આ બધા યોગા કરવાથી એટલા ફાયદાઓ છે, જે આપણે ગણી પણ નથી શકતા તો તમાર શું માનું છે આ બાબત?
હા, તમે કીધું સાચી વાત છે યોગા કરવાના આપણે ઘણા ફાયદા છે, યોગા કરવાથી આપણને ખુબ જ સારું લાગે છે. આપણની બોડી ખુબજ પેલું રહે છે કૃષ્ણ ન રોનાલ્ડો પણ દરરોજ ના યોગા કરે રનિંગ કરે સ્વિમિંગ કરે. અને તેઓ ફૂટબોલ ના મહાન ખેલાડી છે એ ખુબ જ મને સારા લાગે છે કે તેઓને ફિટનેસ ખુબ જ સારી એટલે આપણે પણ પ્રેરણા લેવીું જોઈએ દરરોજના સાંજ સવાર અમારે ગામમાં પણ એવા જ લોકો કરે તમારા ગામમાં પોલીસ ની તૈયારી કરવા વાળા ઘણા છે એટલે તેઓ રનિંગ કરવા હવારે જાય અને કસરત ને એવું કરે અને તે ખુબ જ જરૂરી છે, અને જેના કારણે આપણને સુવિધા ખુબ જ સારી લાગે છે, જો આપણે એવું કરશું તો જ આપણે ખુબ જરૂરી જેના લીધે આપણે અ સારી રીતના આપણે વાતચીત.
ફોન ચાલુ રે છે. ફોન છે, તો પછી
ખબર ની, અને જે ખુ ખુબ જ જરૂરી છે, અને યોગા કરવાથી અન્ય સુવિધા કરવાથી એ પણ ખુબ જ સારું રહે છે. અને આપણે પણ એવું જ કરવું જોઈએ, તેના
તમારી વાત એકદમ સાચી છે આપણેે પણ એજ રીત તેનાથી આપણે સાચુ એવુંય આપણે ને સારી રીતે સાચવી શકીએ, અને આપણે સરખી રીતે આપણી બોડીનું ધ્યાન રાખી શકીએ, તો આપણે સમ પછી જોઈએ કે આપડે શારીરિક કસરત કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય એતો એનો કોઈ પણ ડી-ડીસરિએક્શન નથી અને કોઈ ગેરફાયદા પણ નથી. તો આપણે જેમ બને તેમ વણ બોડીને ફાયદાકારક યોગા કરીએ અને સારી રીતે સાચવીએ તો સારામાં સારુ રે, અત્યારે તમે જોવા જાવ તો તો આપણે બોડીનું વજન વધી જાય અથવા ખુબ વધારે માત્રામાં વધી જાય તો તેનાથી ઘણા બધા નુકસાનો થાય છે, અને ઘણા બધા ગેરફાયદાઓ થાય. તો જો જો આપણે બધા ગેરફાયદાઓથી બચવું હોય અને આપણે બોડીને મેન્ટેન રાખીએ તો આપડે સારુંમાં સારું જો બેલીફિટ વધી જાય આપણું, તો તેનાથી એટલુ નુકસાન થાય છે કે જેને કારણે આપણને આગળ જત પોતાની ઉંમરમાં ચાલી પણ નથી શકાતું, અને આપણે આપણા બોડીનું વજન પણ નથી સાચવી શકતા. જે ખૂબ હાનિકારક છે, આપણા માટે તો આપણે એ બધું સાચવવું જોઈએ તો તમારું શું માનસ.
હા તમારી વાત સાચી છે કે આપણે યોગા કરવું જોએ આપણે બાઈક નો ઓછો કરવો જોઈએ કેમકે અમારે ત્યાં ઘણા લોકો છે જે હો પીલા ઉપરના છે અને. તેઓને યોગા
ખૂબ ખૂ ખૂબ જરૂરી છે અને તેઓ યોગા કરતા. અને ધીમે ધીમે હવે જીમ પર જઈ જઈ રહ્યા છે અને હું હવાર સાંજ જીમ જાઉં છું અને તેના કારણે. ખુબ જ સારું છે પાંચ કિલોમીટર રનિંગ કરું છું અને અન્ય પ્રકારના. ઘણા બધા કરી છો અને તે ખુબ જ જરૂરી છે અ એ કરવાથી આપણને ખુબ જ મ. મનની શાંતિ મલે આપણને અને આપને રનિંગ કરવાનું કે અન્ય વસ્તુઓ ખુબ જ ગમે છે, જેના કા રણે આપણને ખૂબ જ ગમે છે, એ એ ખૂબ જ જરૂરી છે, કે આપણે રનિંગ સ્વિમિંગ કરશુ અ આપણે સ્વિમિંગ તો કરવું જોએ જેના કારણે આપણને ખબર પ કે આપણી શ્વાસ કેટલી ફૂલાય છે અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે. યોગા કરવા જોઈએ રનિંગ કરવા જોઈએ હોકી રમવી જોઈએ અને આપણે ખેલકૂદમાં. પણ આગળ રે જોઈએ ભણવામાં ખાય એટલું રસું તો તે કઈ કામ નહી આવે મને તો લાગે ચાલો આપડે. પણ આગળ વાત કરીશું.